હલો
હા અવાજ આવે છે મારો
હ મને અવાજ તમારો ગંભેડા આવે છે
તો આજે આપડે જેના વિશે વાત કરીએ
આજે આપડે કોલેજ બચીએ ને તરત નોકરી કરવી જોઈએ કે પછી હજી આગળ માગવું જોઈએ એના વિશે થોડી વાત કરીએ આપડે
હા તો તો તમે જણાવો કે કોલેજ પછી તરત નોકરી કરવી સારી કેમ ફાયદો ન નોકરી કરવાના શું ફાયદા હોય છે
એટલે મારામ મતે તો જો કોલેજ પછી તરત નોકરી કરવી જ જોઈએ કારણ કે એનાથી અનુભવ સારો મળે કારણ કે આપણે આપણું બધું જ ધ્યાન મા આપેલું હોય ના અબાને અનુંવાનું કઈ પણ અનુભવાતો નથી તો જે થોડી કરેલી હોય તો ખાલી એનો અનુભવ આપડે સારો એવો મળે કે આપડે કેવી રીતે કામ કરશ શું આગળ ને બધું આગળ શું ચાલ બધું હો છે અનેને બધું જ
હા એટલે તમારા મતે કોલેજ પછી તરત નોકરી કરવી સારી એમને
નોકરી પણ કરવી જોઈએ અને સાથે સાથે થોડું ભણવાનું પણ ચાલુ નાખવું જોઈએ કારણ કેે માવાની સાથે સાથે જો નોકરી ગઈએ તો તો આપડ સારો એવો હોયને અનુભંધ મેળવી શકીએ અને આપણ ને આમ મદદરૂપ થઈ શકે મતલબ
હા એ વાત તો સાચી છે અને જો ખાલી આપડે આગળ ભણવા ઉપર જ ધ્યાન આપવું હોય તો એમાં શું આપણને કોઈ ભવિષ્યમાં પછી લાભ થાય કે ના થાય ખાલી ભણ વા ઉપર ધ્યાન આપ્યું
એટલે ખાલી ને ભણવા એટલે અત્યારે એવું પણ હોય છે કે કેટલાય પરિવારનીય પરિસ્થિતિ બરોબર નથી હોતી અને એ એના બાળકને એમ જ વિચારે છે કે ફટાફટ બાર એવું તો પછી અમને થોડુંક ટેન્શન ન હોય કે પૈસાની તકલીફ બધે થોડું ઓછું થઈ જાય તો વિદ્યાથીિ બહતની દ વધારે ની પાર્ટ ટાઈમ નોકરી કરે તો એનાથી એનું થોડું કામ પણ મળી રહે અને એને સારો એવો અનુભવ પણ મળી જાય અને એને પાછું વના અભ્યાસમાં પણ સારો એવો એક મળી જાય મતલબ
હા એ વાત તો તમારી સાચી છે પરંતુ કેટલાક શહેરોમાં નોકરી આવી રીતે માતી નથી હોતી તો એમાં જો તમે જે એના વિશે ભણતા હોય એના વિશે નોકરી લેવી હો ને તો તમારે મોટા શહેરમાં જોવ પડે અને મોટા શહેરમાં જાવ તો તમને તમારા ખર્ચાઓને ખુબ જ વધી જાય તમે નોકરી કરો તો પછી નોકરીનો કોઈ ફાયદો ના રહે તો પછી તમારે એ ના વિશે શું કેવું એ
હા એ તો વાત તમારી સાચી છે પણ એનામાં એવું થઈ શકે કે બીજું કઈ આપણ મળે નહી ખર્ચા તો પણ વધી જ જાય પણ એટલું કે આપડે જે થોડોક ખર્ચ ઓછા ત્યારે આમ જોબ જે કરતા હોય ને એમને નોકરી વધારે મળ જતી હોય છે કારણ કે એ ઓછામાં આગારમાં પણ નોકરી કરવા તૈયાર હોય છે અને બીજ કે કોલેજમાં જે મળતા હોય ને એનામાં એ ન અને એના લાગતું તે કામ કરે ને તો એમને કોલેજમાં એ જે માતાનું પ્રેક્ટિકલ જ્ઞાન મળી જાય તો જે કોલેજમાં જે શીખતા ઈ પણ ફટાફટા આવડી જાય એ કે પ્રેક્ટિકલ જ્ઞાન આધારે જરૂરી છે
હા એ વાત તો તમારી સાચી છે એ વાત તો તમારી સાચી છે પરંતુ કેટલાક પરિવાર ની આર્થિક પરિસ્થિતિ નબળી હોય છે તો પછી એ વખતે જો આવી રીતે પાર્ટ ટાઈમ જો કરે અને એમાં ખર્ચો વધી જાય તો પછી એ મેળ ના આવે ને એમને
હા એ તો વાત સાચી જ છે. અને બીજું એ પણ છે કે અત્યારે અ ન સારી સારી નોકરી મળતી હોય છે. તો એનામાં એન ખાલી એમને અનુભવ મળી જાયને તો આગળ મળવામાં પણ મજા આવે એમ અને અને હવે અત્યારે તો કેટલું કેટલું ભણવાનું થઇ ગયું છે. તો ભણવાનું તો કદી પતવાનું જ નથી મારા ખ્યાલથી તો જેટલું મળશે એટલું ઓછું છે કારણ કે એ અમાર તેટલા પણ બધી કેટલા ઉંમરના થઇ ગયા છે પણ હજી સુધી જ કરે છે. તો મારા ખ્યાલથી તો એમ જ મને પણ એમ જ વિચાર થાય કે આટલું બધું ભણીન કરશે શું ઈ કારણ કે જો અત્યારે જ થોડે દિન નોકરી કરવા મા માની જાય તો એને નોકરી પૈસાની કોઈ પણ તકલીફ હોય તો પણ એ પણ દૂર થઈ જાય
હા એ વાત તો સાચી જ છે તમારી કે થોડીક મદદ થઈ જાય આર્થિક રીતે પરંતુ અને એ જે મદદ છે આર્થિક આર્થિક રીતે એ તમે તમારી ફી માટે પણ વાપ તો પણ કોઈ વાંધો ના આવે બરોબર ને એટલે તમે ભણો એની તમારે ફીસ તમારા ફાધર્સ ને કે તમારા પરિવારને ચુકવવી ના પડે એ એક બહુ મોટી મદદ કહેવાય બરોબર ને
અને પાછું હોય એ તો વાત તમારી સાચી જ છે પાછું આજકાલ એવું નથી હોતું કે તમને કોઈ બેગરી આપ કે તમે માણ્યા હોય. અને એના ઉપર નોકરી મળે એવું નથી હોતું અતારે તો કોઈ પણ સ્કીલ હોય અ તમે સાંભળ્યું હશે કે કોમ્પ્યુટર સ્કીિલ છે કોમ્પ્યુટર ની કેટલા બધા કામ હોય છે અને કોઈ પણ નોકરી લેવીને કોમ્પ્યુટર તો આવડવું જ જોઈએ. કોમ્પ્યુટરને લગતી કોઈ પણ નોકરી અતારે મળી જાય છે. અને કોમ્પ્યુટર પાછું એવું હોય છે કે ખાલી આ બધ કોમ્પ્યુટર શીખ્યા એવું નથી. અત્યારે સોફ્ટવેર અલગ અલગ કામ કરતા હોય દરેક કંપનીનું કામ અલગ હોય છે તો ઈ ડાયરેકટ કંપનીમાં જાય તો એનું કંક અલગ જ શીખવા મળે ને મળતી જે મળવામાં પણ આવતું નથી એ પણ એને જ્ઞાન અલગથી શીખવા મળી જાય. એ પણ આગળ જતા એને કામ જ આવવાનું ને અને પૈસા ના પૈસા પણ મળી જવાના.
હા એ વાત તો છે પરંતુ તમે જે કહો છો એ પ્રમાણે પરંતુ જો વિદ્યાર્થીને નોકરી કરતો હોય બરોબર તો એના ઉપર વર્કલોડ વધી જાય. કામ કરવાને જે પેલો એ વધી જાય તો પછી એ ભણવા ઉપર સરખી ધ્યાન ના આપી શકે ને એવું પણ થાય થય થતું હોય છે ઘણી જગ્યાએ બાળકો કે એવી રીતે પાર્ટ ટાઈમ જોબ કરતા હોય તો એમાં વિદ્યાર્થીઓ નું શોષણ કરવામાં આવતું હોય તો એ વખતે પછી વિદ્યાર્થીને ના છે જોબ ના કરતો હોને ખાલી ભણવાનું ધ્યાન આપે તો સારું એવું જ છે એ
ના એવું નથી હોતું એ કારણકે એનામા પાસે જ હોય એ તો પણ પોતાના વિદ્યાર્થીને સમજવાની જરૂર અહીંયાધર નોકરીઓનું એટલું બધું થઈ ગયું છે ને કે નોકરીઓ મળી જાય છે. પણ બધા પોતે છે કોઈને પાર્ટ ટાઈમ જોબ પાર્ત જોતી વધુ કેતી હોય એમ પૂછતા હોય છે લોકો સામેથી પૂછતા હોય છે એટલે શું અત્યારે બધું આવકા થતું હોય કે કોઈ કંપનીમાં હ ખોટી વિદ્યાર્થીને હેરાન કરવામાં આવતા હોય તો એ બદલી નાખવી જોઈએ પૈસા ના આપતા હોય તો અત્યારે એટલા બધા ના બધા અલગ અલગ રસ્તાઓ છે ને જે પોલીસ ની મદદ લઈ ને એ બધી મદદથી પણ એ બધું થઈ જતું હોય. કારણ કે અત્યારે બધું હો ને બધું ઓનલાઈન થઇ ગયું છે. હમ્મ તે હા એમેરા હોય પછી અલગ અલગ જગ્યા તે બધા બધને બધી જ જા જાનકારી મળી જતી હોય છે મતલબ.
હા એ તો છે અને આજના સમયમાં વધુ સફળતા મેળવી આપને તો અનુભવ મહત્વનો છે કે ડિગ્રી.
ના આમ તો અનુભવ જ જરૂરી છે કારણ કે અનુભવ વગર પણ સારી નોકરી મળી જતી હોય છે. અને એવા મેં જોયેલા છે બધા વિદ્યાર્થીઓ કે એગ્રી તો હોય છે પણ એ બધા નોકરી જ કરતા હોય છે. અને જે જેના કારણે એ એગ્રી નથી હોતી. તે ને બો વાજ તે બધા હોય ને એમણે નોકરી આપતા હોય છે એટલે એવું પણ થતું હોય છે એટલે મારા ખ્યાલથી તો જેન અનુભવ એ આગળ જાય.
હા એ તો બરોબર અને આવું મેં પણ સાંભળ્યું છે કે એક આપડે તમે સાંભળ્યું છે કદાચ સાયસ ન કોર્સ છે આઈ આઈ એમ કરીને આઈ આઈ ટી તો હવે એ ઇન્ડિયા નો સા સેકન્ડ એક્ઝામ છે યુ પી એસ સી પછીની તો એમ એમાં એવું હોય છે કે પરીક્ષા આપો ને એટલે તમને ડાયરેક્ટ જે ફર્સ્ટ નંબર ઉપર આવે ને તે એને કંપની ડાયરેક્ટ મોટું કે એ કેવાય આપડ આ જે પેલે થી રાખી જે એનો હા એજ પેકેજ કે મોટું પેકે તોજ આપી દેતા હોય છે અને જોડે અને કા જે કોલેજ નો ખર્ચો હોય ને એ બધો પણ કમ્પ્લીટ
હ એ પણ આપતા હોય છે ખાવાનું જમવાનું કે દેવાની સગવડો બધું જ આપતા હોય છે.
તો પછી એ ટાઈમે અને ભણવાનું પૂરું થાય એટલે એમને નોકરી આવવા મળે છે તો એ જેગ્યા એ જો એટલું બધું પેકેજ મળતું હોય તો પછી એ સીતા ડાયરેક્ટ નોકરી એ લાગી જાય જો એટલી પછી સારી નોકરી મળી જતી હોય તો પછી એ ભણવાનું જરૂરી છે કે નહી જરૂરી
હમ્મ. ના એટલું બધું જરૂરી નથી જો આપડેને નોકરી સારી મળતી હોય તો એનામાં પણ આપડ બધું ભણી શકીએ છીએને અને ભણ માટે એવું છે કે જો બેકરી જ જેટલી ઓછી બેટિંગ વધારે નું લેશું ને એટલી ઓછી જ જન મતલબ નો કોઈ એનો અંત નથી. પણ આપડે સારો એવો અનુભવ હશે ને. તા નોકરી એમને મેં પણ મળી જ જવાની છે. અને કોલેજ પછી માત્ર એટલું જ નથી કે નોકરી અથવા ભણતર આધાર એજનીસમાં એક સારો એવ વિકલ્પ હોવા એ છે માં
હા તો તમારા તમને પોતાના જો જીવનમાં આવી રીતે વિકલ્પ પસંદ કરવાનો આવે તો તમે કયો વિકલ્પ પસંદ કરશો નોકરી નો કે પછી ભણવાનો આગળ ભણવાનું
તો કરું અને પછી એના બેસેની જો મને સારી એવી જાણકારી મળી જાય તો હું એના બિઝનેસ પણ કરી શકું કારણ કે જો આપને થોડો ઘણો અનુભવ થઈ જાય જો આપડે સ્ટાર્ટિંગથી બિઝનેસ ચાલુ કરી દઈએ એટલું બધો અનુભવ ના હોય અને આપડે બિઝનેસ સારો થઈ પણ ના શકીએ અને નોકરી કરેલી હોય તો આપણને સારું એવો આપડે અનુભવમાં હોય તો આપડે બિઝનેસને આગળ પણ વધારી શકીએ.
હા એ વાત તો સાચી છે એટલે આપડે છેલ્લે જોવા જઈએ તો બંને વિકલ્પો નું સંતુલન જ આપણા માટે સારું છે. કે આપડે આગળ ભણવું પણ જોઈએ અને નોકરી મળે ત્યારે નોકરી પણ કરવી જોઈએ. પાર્ટ ટાઈમ માં એટલે અનુભવે મળે આપડે આગળ સારું ભણી પણ શકીએ ને સારું પ્રાપ્ત કરી શકી એવું જ
એટલે એક જ વસ્તુ વિચારવાની જરૂર કે સતત મહેનત બધા બિઝનેસ કરતા જો આપણી મહેનત સારી હશે ને બધું સારું જ થવાનું.
હા એતો છે. હા તો સારું મને આનાથી ખબર પડી ગઈ મારે હવે શું કરવું જોઈએ.
ઓકે સારું ચાલો બાય.